હા, હલો.
હા, બેન કેમ છો તમે?
હલો.
હા, બેન તમે કેમ છો?
હા, બસ મજામાં. તમે કેમ છો?
તમને મારી, હું તો મજામાં છું બેન તમને મારી અવાજ આવે છે?
હા, આવે છે.
બેન મેં આજે તમારી જોડ છે ને કઈ વાત કરવા માગુ છું મોબાઈલ વિશે. તમારી પાહે ટાઈમ છે પર?
હા, બેન કરી શકો.
જો આજના આધુનિક યુગમાં મોબાઈલ ફોન માનવ જીવન ને એક મહત્વપૂર્ણ અંગ બની ગયો છે. તેના દ્વારા આપડે દુનિયામાં ગમે ત્યાં રહીએ તા રહેતા હોય કે રહેલા હોય પણ આપડા સ્વજનો સાથે માત્ર એક જ ક્લિક માં વાત કરી શકીએ છીએ. મોબાઈલ એ માત્ર વાતચીત કરવાનું સાધન નથી પરંતુ તે એક મિની કમ્પ્યુટર છે. અને મોબાઈલ ના તો આપડા જીવનમાં ઘણા ફાયદાઓ છે અને ઉપયોગો પણ છે. જે મોબાઈલ ફોન આપણે ઇન્ટરનેટ વિડીયો કોલિંગ અને ઓનલાઈન બેંકિંગ જેવી ઘણી સુવિધાઓ આપે છે ને આપણે તેના દ્વારા કોઈ પણ માહિતી ગૂગલ પર શોધી શકીએ છીએ. વિદ્યાર્થીઓ માટે તે ઓનલાઈન ભણવાનું એ એક સારું સાધન છે. આ ઉપરાંત મોબાઈલમાં જી પી એસ ટેકનોલોજી ની મદદ થી આપડે અજાણ્યા રસ્તાઓ પણ સરળતાથી શોધી શકે છીએ. ને મોબાઈલ ના જેમ ફાયદા હોય છે ને તેમ નુકસાનો પણ હોય છે. અહ જેમ કે દરેક સિક્કાની બે બાજુ હોય છે તેમ મોબાઈલ ના કેટલાક ગેરફાય ફાયદા પણ છે. તેનો વધુ પડતો ઉપયોગ આપણી આંખો અને મગજ પર ખરાબ અસર કરે છે. સોશિયલ મીડિયા છે તે આપે સોશિયલ મીડિયા પર છે આપડે છે ને ગેમથી અહ લતમાં ગેમની લત માં પડી જઈએ ને તો ઘણા ધણો નુકસાન ચાએ થાય છે. જેમકે આજકાલના યુવાનો પોતાની કિંમતો કિંમતી સમયે બગાડે છે તેના પર ગેમો રમીને. બાળકો એ ઓનલાઈન અભ્યાસ અહ સિવાય તેનાથી દૂર રહેવું જોઈએ. ફક્ત તેમણે શું છે કે જયારે એમને જરૂર પડે ને કે હા મારે આ વાંચવું છે લખવું છે તો જ મોબાઈલ નો યુઝ કરવો જોઈએ. એમ તો ઘણી બધી સુવિધાઓ છે મોબાઈલ થી. જેમ કે આપે ક્યારે બી કોઈ બી જગ્યા એ ફસાયેલા હોય તો જે મેં આગળ કીધું કે જે પી આર એસ છે તે પણ યુઝ થઈ જાય છે અને એની પછી આપણે ગમે તેટલા દૂર હોય તો આપણા સગા સંબંધીઓ સાથે વાત થઈ જાય અને ખાસ કરીને જે આંતરરાષ્ટ્રીય જગ્યા હોય તો તે લોકો જે છે ને આપણે વિડીયો કોલમાં વાત કરી શકીએ છીએ તો આજે આપણા માટે બહુ આસાન થઈ ગયું છે કેટલાક લોકો તો ચાર ચાર પાંચ પાંચ વર્ષ પોતાના ઘરે નહીં આવી શકે નાના નાના ગામડાઓના લોકો છે તે વિદેશ કમાવા જાય છે તો તે લોકોને શું છે કે મોબાઈલ જોડે છે ને એ લોકોનો ઘર પરિવાર સાથે છે ને અ એમનું જીવન બંધાયેલું રહે છે એમને એમ થાય છે કે અમે ઘરે છે એમને આખા વર્ષની બધી માહિતી તેમને મળતી રહે છે એમના છોકરાઓ કેટલાક લોકોનો હતો એવું થતું હતું પહેલાના જમાનામાં ક એક વાર માણસ વિદેશ જતું અને તેમના છોકરાઓ પાંચ પાંચ વર્ષના થઈ જતા તો એ લોકો જોઈ નહી શકતા હતા કે અમારા છોકરા કેવા છે કેટલા કેટલા મોટા થયા શું છે પરંતુ આજે મોબાઈલ ની વજી વજેથી બધા લોકો પોતાના છોકરાઓની પણ પોતાની વાઈફ ને બધા મમ્મી પાપા ને બધાને જોઈ શકે છે આ મોબાઈલ તો ખુબ જ સારું છે તમે કઈ કેવા માંગો છો બેન આગળ
હા બેન તમે જેમ કીધું ને મોબાઈલ વિશે તદ્દન સાચું કીધું હું તમારા અ વિચારોથી એકદમ સહેમત છું વાકઈમાં મોબાઈલ આજના જમાનામાં છે ને એવું આધુનિક ઉપકરણ છે ને કે જે જીવન છે ને માણસ મોબાઈલ વિના એકદમ અધૂરો છે એકદમ માનવનું જીવન છે ને મોબાઈલ પર ડિપેન્ડેન્ટ થઈ ગયેલું છે જેમાં તમે કીધું ને કે મોબાઈલ સારું બી છે અને મોબાઈલ ખરાબ બી છે એ વા એ એ બરાબર કીધું તમે કેમ કે એ આપણા ઉપર ડિપેન્ડ છે ને એ લોકો ર ડિપેન્ડ કે એ લોકો મોબાઈલ ને સારી રીતના યુઝ કરે કે કેવી રીતના યુઝ કરે તે અ મોબાઈલ જેમ સારું છે ને તે મોબાઈલ આજના આપણે મોબાઈલ વિશે જો વાતો કરીશું ને તો મોબાઈલ આપણા માટે ખુબ જ એટલો મહત્વનો અ મહત્વનો વિષય બની ગયેલો છે ને કે એના વગર છે ને જીવન એકદમ અશક્ય પણ લાગે વિચારી જ નઈ શકે ને આપણેે હું આજે તો નાના છોકરાઓને પણ મોબાઈલ વગર થી સારું લાગતું આજના જમાનામાં જે નાના છોકરાઓ બી હોય ને જે અ ચાલવા માનવાનું લઈને કઈને ખબર ના હોય ને રડતા જો હોય ને એમને ખાલી મોબાઈલ પર વિડીયો લગાવીને જો આપી દે ને છોકરાઓ પણ રમતા થઈ જાય ને ચોપ થઈ જાય આજની માઓ ન તો એટલો આરામ થઈ ગયો ને કે જીરીક બી છોકરાઓ રડે કે તોફાન કરે મોબાઈલ આપીને બેસાડી દેવાનું છોકરાઓને નાનપણ થી છોકરાઓને મોબાઈલ ની એવી ટેવ પડી ગયેલી છે ને કે મોબાઈલ એ લોકો ને નાનપણ થી જ મોબાઈલ પોતાનું જ જીવન લાગવા લાગ્યું કે હા મોબાઈલ અ અમારા જીવનનો એક અંગ છે એવું એ લોકોને થવા લાગ્યું મોબાઈલ વગર આજે કોઈ માણસ મોબાઈલ વગર રહી નથી શકતો ને જેમ મે વાત કરી ને આધુનિક જીપીએસ વગેરા ની બરાબર પહેલાના જમાનામાં લોકો રસ્તાઓ બીતા હતા કે કેવી રીતના જામ ત્યા કેવું અશે. તેનું હવામાન કેવું હશે? રસ્તાઓ કેવા હશે? આજના જમાનામાં આપડે બેહીને. અહિયાં વહીને, આપણી જગ્યા પર ને આપણી બધી માહિતી પ્રાપ્ત કરી શકીએ. કે રસ્તાઓ કેવા છે, આપણેે જ્યાં જવાના છે, ત્યાના રસ્તાઓ કેવા છે? અ તની લોકેશન કેવી છે? તેનું વાતાવરણ કેવું છે? એ તો. બધું આપડે અહિયાં જી. પી. એસ દ્વારા બધી માહિતી પ્રાપ્ત કરી શકીએ. એવું મોબાઈલ આપણા જીવનનો એક અગત્યનો પાર્ટ ભજવે છે. ને જો વાત કરીએ, તો આમ નેટ વગેરે. આજના જમાનામાં નેટ એટલું, પેલાના લોકો થોડા ભણતા છોકરાઓ. છોકરાઓ ભણતા પર એનું જેવી કે, ભણતર અધૂરું હતું, શિક્ષક દ્વારા. અને બુક દ્વારા એ દ્વારા મળતું હતું, પણ આજના છોકરાઓ આ મોબાઈલ એક સારી વસ્તુ પણ કેહેવાય. કે મોબાઈલ ના લીધે છોકરાઓ એટલા હોશિયાર થઇ ગયેલા છે. કે એમાં જે અલગ અલગ છે, ચેટ જી પી. ટી ને આપણા. ગૂગલ એના દ્વારા છોકરાઓ એટલા હોશિયાર થઈ ગયા છે, કે એ લોકોનું એક ટુશન વગર ને પોતાની લીધે એક ભણતર એટલું સારું કરી શકતા છે ને. કે મોબાઈલ વગર છોકરાઓ હોશિયાર થતા છે, સારા માર્ક્સ લેતા છે. એટલું એ લોકોનું જીવન એકદમ મોબાઈલ પર તાત્પર્ય થઈ ગયું છે. ને બીજી વાત કે જે ગલત ઉપયોગ કરે ને, એ લોકો માટે ખરાબ છે, પણ એક વસ્તુ કેવું તો મોબાઈલ સારું બી છે, એકદમ.
હ.
એકદમ, જીવન માટે સારું બી કેહેવાય કે, આજે મોબાઈલ વગર માણસ. કે તે ફરવા જાય ને, જો મોબાઈલ ના હોય ને, તો એને અધૂરું લાગે કે, અધૂરું જેવું છે, આજના જમાનામાં. લોકો પેલા પૈસા લઈને ચાલતા હતા, ચોરી થવાનો ડર હતો, એવું બધા ન આ ના જમાનામાં લોકો પૈસા પણ ખિસ્સા માં લઈને નથી ચાલતા. એટલી મોબાઈલે તરક્કી કરેલી છે ને, કે મોબાઈલમાં જ. જી, જી. પી વગેરા. ને પે-ફોન એ વગેરે દ્વારા પેસા નો આપ લે, દેન. બધું એકદમ નોર્મલ સરળ તરીકે થઈ શકે છે. વધુ વધુ બધી માહિતી છે, તમે જાણો છો કે મેડમ?
હા, જાણો છું ને બેન, હજી પણ હું તો મોબાઈલ વિશે જો વાતો કરે ને. તો આખો દિવસ નીકળી જાય, હું હજી માહિતી તમને આપવા માંગુ છું. જેમ કે મોબાઈલ ના ફોન નો ઈતિહાસ વિશે જો હું વાત કરું ને. તો મોબાઈલ ફોન ની શોધ છે ને, ઓગણીસો. તોતેર માં માર્ટિન કુપરે કરી હતી. અને સૌ પ્રથમ છે ને, પહેલી કંપની છે ને, મોટરોલા ની હતી. એ દુનિયાની પહેલી મોબાઈલ બની, એણે દુનિયામાં પહેલો મોબાઈલ બનાવ્યો હતો. અને વજન ની જો વાત કરો ને, તો શરૂઆત ના મોબાઈલ ના ફોન નું વજન લગભગ બે કિલોગ્રામ જેટલું હતું, પરંતુ આ આવી રીતે એટલે મોબાઈલ હતું. અને આજના યુગના સ્માર્ટફોન ના ઉપયોગ વિશે જો હું કહું ને. તો ડિજિટલ પેમેન્ટ છે ને, જો યુ. પી. આઈ. અને નેટ બેન્કિંગ દ્વારા પૈસાની લેવડ-દેવડ. સેકન્ડો માં થાય છે. અને યુટ્યુબ, ફિલ્મો, સંગીત અને ઓનલાઈન ગેમ્સ. માટે તે શ્રેષ્ઠ સાધન પણ છે, વર્ક ફ્રોમ હોય. હોમ અને ઓનલાઈન બિઝનેસ મીટિંગ્સ મોબાઈલ થી સરળ બની ગઈ છે. અને એની પછી જો હું વાત કરું તો આજના કેમેરા જેવા મોબાઈલથી હાઈ ક્વોલિટી ફોટો અને વિડીિયો શૂટ કરી શકાય છે. ઘણા લોકો આજે સોશિયલ મીડિયા પર છે ને એ મોબાઈલ જ દ્વારા છે ને ઘણા પૈસાઓ કમાય છે એ લોકો અને મોબાઈલ એટલું સારું કેહેવાય છે. કે બધા લોકો તેનાથી ખુબ જ સારું ઈન્કમ પણ કરી લે છે. જેમ કે આજે બધા યુટ્યુબર બની ગયા છે અને એ લોકો મોબાઈલ પર યુટ્યુબ પર છે ને બ્લોગ બનાવે છે અને બ્લોગથી જે તની કમાણીઓ છે ને ખુબ જ સારી થાય છે. એટલી તો લોકોને નોકરીમાં નથી થતી જેટલું આજે વિડીિયો બનાવવાથી થાય છે મોબાઈલ બધા લોકો માટે ખુબ જ ઉપયોગી છે. અને ઉપયોગિતા તો ઘણી જ છે. પરંતુ અગર જો હું વાત કરું તો એમાં નુકસાનો પણ છે. જેમ કે આંખોની રોશની નબળી પડ પડવી માથા નો દુખાવો ગરદન નો દુખાવો પછી રાત્રે મોડી મોડે સુધી મોબાઈલ જોવાથી ઊંઘ પૂરી નથી થતી. ઓનલાઈન છેતરપિંડી અને પર્સનલ ડેટા ચોરી થવાનું જોખમ રહે છે. આ બધી અ તકલીફો બહ વધી રહી છે અને જો આપડે આપડે બધા છે ને મોબાઈલ મોબાઈલ ની તો બહુ જરૂરત છે હું તો જાણું છું. મોબાઈલ આપણા માટે ખૂબ જ અગત્યનું છે અને સાવચેતી તરીકે આપણે મોબાઈલ યુઝ કરવું જોઈએ જે જેમકે રાત્રે શોતી વખતે મોબાઈલ ને શરીર થી દૂર રાખવો જોઈએ સ્ક્રીન ટાઈમ છે ને સેટ કરવો જોઈએ. જેથી સમય નો બગાડ ન થાય. અને બિનજરૂરી નોટિફિકેશન બંધ રાખવા જોઈએ. એ બધું આપણા માટે થોડું હાનિકારક છે. એટલે આપણે જ્યાં સુધી એમ તો મોબાઈલ આપણા માટે ખુબ જ ઉપયોગકારક છે. અને આપડે સારી રીતે મો મોબાઈલ યુઝ કરવું જોઈએ અને બધાએ-' બધો એ સારી રીતે જ એનો જ સદઉપયોગ કરવો જોઈએ નાી દુરપયોગ આપણે તમે જે વાત કરી ને મારી જોડે તો તે તો મને ખુબ જ સારી લાગી છે તો આપનો ખૂબ ખૂબ આભાર.
હા મને પણ ખુબ જ સારું લાગ્યું તમારા જોડે વાત કરવાનું હા તમારો બી આભાર